એ.
હલો.
હેલો કેમ છો.
હા હું મજામાં છું જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
તમે કેમ છો.
બસ હું પણ મજા માજ
બસ શાંતિ છે. તમે જણાવો, શું છે ઘરે, બધા સારા છે?
હા, બસ સારા છે. હવે કઈ નહી, બસ શાંતિ થી ઘરમાં બેસેલા છે, તાપ લીધે.
હા, એ વાત સાચી છે, આ ગરમી તો બહુ જ વધી ગઈ છે. એટલી ગરમી છે ને કે ઘરની બહાર જવાનું મન નથી થતું, જેવા તમે ઘરની બહાર જાઓ એટલે એવું લાગે કે તમને કોઈએ કહેવાય ને આમ ભટ્ટીમાં મૂકી દીધા હોય ને એટલી ગરમી છે.
એજને અહિયાયા પણ એવુંજ છે. પછી બહાર કશે કંઈક કામ હોય, તો એબી પેન્ડિંગ રહી જાય પછી.
હા, બરાબર છે અને હવે તો એમ થાય છે કે બસ આ વરસાદ આવી જાય જલ્દી તો થોડી રાહત થાય.
એજને, હમણાં ભી અહિયાયા બધા જ ક છે કે ભાઈ વરસાદ આવી જોઈ વરસાદ આવી જોઈએ કેમ કે લેટ ભી થઈ ગઈ તો પછી ગરમી વધારે થશે હજુ.
બરાબર છે અને આ અત્યારે એટલી બધી ગરમી છે તો પછી જેટલું પાણી પીવાય ને એટલું પાણી પીવાય જોઈએ, આપણી બોડીને આપણે હંમેશા ડિહાાઈડ્રેટ રાખવી જોઈએ.
હમ્મ, એતો છેજ ને
અહ જો શરીરમાં પાણી ઓછું થઈ જાય તો પછી કેવું આપણને ચક્કર આવે એકદમ અશક્તિ લાગે અને અહ પેલું શું કહેવાય કશું પણ કામ કરવાનું મન નહીં થાય, બોજ અશક્તિ આવી જાય.
એજને, પછું બધી બોડી વીકનેસ થઈ જાય પછી.
બિલકુલ એટલે આપડે પાણીનો ખૂબ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અહ જેમકે લીંબુ શરબત છે, શેરડીનો રસ છે, દહીં, છાસ, આવા બધા પીણાઓનો ઉપયોગ કરવો જોઈએ.
હમ્મ, સાચું કીધું તમે આ, આનાથી આપડી બોડી બી મેન્ટેન રહે અને આટલું પછી એ જ બી નહી લાગે કે આપણે તાપમાં ગયલા હતા કે તાપ વધારે છે એવું.
હા, બિલકુલ અને જો આ આટલી બધી ગરમી છે ને તો એમાં છે ને આપડુ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે અને કપડાં પણ આપડે કેવામ સૂતરાઓ પેલા કોટનના એવા હલકા એવા બધા જ કપડાં પહેરવા જોઈએ.
હમ્મ, એજને એજ વધારે ઝાડ નહી રહેેતા પછી.
બિલકુલ અને આ ગરમી વધવાનું કારણ પણ એક જો ગ્લોબલ વોર્મ મીંગ પણ છે. જે પ્રદૂષણ ફેલે છે એ એની એ પાછળ પણ એક આ જવાબદાર છે જે આટલી આજકાલ ગરમી વધી રહી છે કેમ કે મનુષ્યએ એટલું બધું પ્રદૂષણ ફેલાવ્યું છે એટલું બધું ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું છે કે એના લીધે જે આપણે ઋતુઓની જે પેર્ટર્ન છે ને એ પેટર્ન રહી નથી મતલબ કોઈપણ સમયે કંઈપણ ઋતુ આવી જાય છે અને સખત ગરમી પડે કા પછી બહુ જ વરસાદ પડે તો એના અમુક પગલાંઓ ભરવા જોઈએ જેમ કે આપણે વૃક્ષો છે ચારે બાજુ હરિયાળી છે વૃક્ષોનું ખૂબ જ આપણે વાવવા જોઈએ વૃક્ષોને કાપવા ન જોઈએ.
હમ એ તો તમે સાચું કીધું કેમ કે હમણાં એવું થઈ ગયેલો છે કઈ પણ જગ્યા પ્લોટ પડી જાય પછી ત્યા શું રે એ નહી જો હોય ત્યા વધારે વૃક્ષો હોય એ બધા કાપી નાખે પછી એના જગ્યા પ્લોટ પડી જાય તે આ જેટલા વૃક્ષો હોય એ કટ થઈ જાય તો પછી તાપ થશે જ.
સાચી વાત છે અને આટલી બધી ગરમી છે ને તો આપણે શું કરવું જોઈએ કે કાં તો સવારે વહેલી તમારા જે પણ કંઈ કામ હોય તે પતાવી દો યા પછી સાંજેના ટાઈમે બહાર જાઓ બપોરના ટાઈમે જે દસથી ત્રણ ચાર વાગ્યાનો ટાઈમ છે તેમાં સત વખત ગરમી પડે છે તો એ સમયે બહાર જવાનું ટાળો અને જો કંઈક ઇમરજન્સી કામ માટે જવું પડે તો તમે જો બિલકુલ એક તો ગરમીમાં ભૂખ્યા પેટે બહાર ના જવું જોઈએ અને એક ભરપૂર માત્રામાં પાણી પીને જવું જોઈએ અને સાથે પાણીની બોટ હોટલ હંમેશા તમારી સાથે રાખો.
જરાક જરક ટાઈમે પાણી ની પ પ્યાસ લાગી જાય હમણાં એવું થઈ ગયેલ છે.
બિલકુલ અને તમે જો ભૂખ્યા પેટે પણ ઘરની બહાર જશો ને તો ગરમીના કારણે તમને ચક્કર આવશે ઘણીવાર લોકો બેભાન પણ થઈ જાય છે એટલે હંમેશા તમારી સાથે પાણી રાખો કેમકે આ ગરમીમાં છે ને શરીરમાં પાણીની કમી બહુ જલ્દી થઈ જાય છે તો આપણે સતત પાણી પીતા રહેવું જોઈએ એ ભલે તમે પાણી પીઓ કે જેમ આપણે આગળ વાત કરી દહીં છાસ લેવ કંઈ કોઈ પણણ લિક્વિડ લેતા રહો.
હમ એજ ને કેમ કે અને નીબું પાણી થી વધારે થોડો સારું લાગે.
લીંબુ પાણીથી તમને બહુ એનર્જી આમ લાગશે એકદમ અને એકદમ તાજગી તમે અનુભવ કરશો.
એ જ ને.
બિલકુલ અને અત્યારે આપણે છે ને આવા બધા સિઝનલ ફળો પણ ખૂબ ખાવાં જોઈએ જેમકે ઉનાળામાં જે ફળો મળતા હોય એનું પણ આપણે સેવન કરવા જોઈએ અત્યારે તો ઉનાળામાં તો જુવઓ કેવું આખું વરસ જેની રાહ જોતા હોય એવું ફળ કેરી સ સૌનું મનગમતું ફળ કેરી ફળોનો રાજા છે તો એનું સેવન પણ કરવું જોઈએ.
હમ સાચું કીધું તમે કેમકે આ સીઝનમાં જ બહ કેરી આવે તો કેરી જેટલી ખાય એટલું તાપ બી ઓછું લાગે કેમકે એ ખાટી રહેે.
હા બિલકુલ તમે આ ખાટાસ પરથી વાત કરી તો જો આપણે ગરમીમાં આપણે બહાર નીકળીએ ને તો લૂ પણ લાગી જાય છે તો એ લૂથી બચવા માટે છે ને આપણે કેરી જે કાચી કેરી હોય ને એનો ખૂબ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ કાચી કેરીનો સંભારો ખાવ તમે. કે પછી કાચી કેરીનું આમ પન્ના બનાવીને પીઓ. અને એક બીજો કાંદો કાંદાનો પણ તમે તમારા ભોજનમાં ઇસ્તેમાલ કરો તમે સલાડના રૂપે લેવ કે ગમે તે રીતે તમે કાંદો ખાવઓ પણ એ કાંદો પણ તમારે ખાવો એનાથી તમને લૂઝ સામે રક્ષણ આપે. સે
હમ્મ એ તો આચું કીધું ત મે કેમ કે કાન જેટલી કેરી ઉપયોગમાં આવે એટલો કાંદો બી ઉપયોગમાં આવે આ સિઝનમાં.
બિલકુલ-બિલકુલ.
અને આપડે-આપડે એવું લાગે કે ભાઈ આપણ વધારે કાંદો ખાવા તો એવું કાંદો ખાય ને તો તાપ નની લાગે પછી એનાથી.
હા બિલકુલ એટલે આ ફળો પણ આપણે ખૂબ પ્રમાણમાં ખાવા જોઈએ કેમ કે ફળોમાં આમ રસ હોય છે એક લિક્વિડ ફોર્મ મતલબ રસ જ હોય છે અંદર, તો એ ફળો ખાવાથી બી શું તમારું પેટ પણ ભરાઈ જશે અને શરીરમાં પાણીની કમી પણ નહીં થશે.
એેજને.
હા અને હવે તમે તમને એક વા આમ ધ્યાનમાં આવે છે કે હમણાં કેટલા વર્ષોથી આ ગરમીનું પ્રમાણ વધી નથી ગયું.
હમ એ તો છે જ કેમકે હમણાં વુમન એટલો પોલ્યુશન કરતો છે એ કોઈને ખબર જ નથી એવું, નહી સોચતા કે ભાઈ આગળ જઈને આપ આપણે હજુ વધારે પ્રોબ્લેમ થશે પણ એવું નહી આપડે પોલ્યુશન કરવું છે બસ પોલ્યુશન કરવું છે બીજું
બિ બિલકુલ સાચી વાત છે. અને એનું સૌથી મોટું કારણ જે વૃક્ષોની જે સંખ્યા ઘટી રહી છે ને એ પણ એક એનું કારણ છે.
એજ નહી કેમ કે કોઈ જગ્યા જગ્યા પર બસ કોઈને જોતા નથી બસ વૃક્ષો જ કાપી કાઢે. કઈ પણ કામ રવા દો એમને. કઈ નહી. કે ભાઈ આપડે એ વૃક્ષો લગાવેલા ન પણ બીજા કોઈ લગાવલ છે એને વાળવાનું નથી પણ કાપી કાઢ્યું.
બિલકુલ અને જો વૃ ક્ષો માત્ર છાયા જ નથી આપતા પણ પરંતુ છે ને એ જે પર્યાવરણને એક સંતુલિત પણ રાખે છે.
એજ ને ક્લાયમેટ મેન્ટેન રાખતા છે વૃક્ષો એટલે ગરમી હોય તો પણ એ મેન્ટેન રાખે. કિલે.
બિલકુલ અને આ ઉનાળામાં સૌથી મજાની વાત ખાલી એટલી જ એ જ છે કે એમાં છે ને બાળકોને ઉનાળાની રજાઓ સ્કૂલમાં આપે છે. એ સૌથી એક આનંદની વાત છે આ ઉનાળામાં કે બાળકોને સ્કૂલમાં એક મહિનાનું કે જે દોઢ મહિનાનું બધી જ ગ્યા અલગ અલગ હોય છે એટલા લાંબા ગાળાનું વેકેશન રજાઓ મળે છે. તો બાળકો માટે આ આટલી ગરમીમાં પણ આ એક બહુ આનંદદાયક સમય હોય છે. કે તેઓ તેમાં જો પ્રવાસે જઈ શકે છે નવી નવી વસ્તુઓ શીખે છે અને એક પરિવાર સાથે સમય પણ એ લોકો વિતાવે છે.
ની હાચું કીધું કે તમે કેમ કે તે એમને સ્કૂલ આ સિઝનમાં સ્કૂલ જ તો એમને સ્કૂલમાં બી મન નઈ લાગે પછી એ બરાબર સમજે બી નથી એમને કે ભ આપ ટીચર શું શીખવતો છે એને એટલેજ એ છૂટી રહે એ બર બર એમાં કશે જવાનું હોય એ બી પ્લાન થઈ જાય અને એમને તબિયત વગેરે બી નહી બગડે પછી.
બિલકુલ બિલકુલ. કુલ સાચી વાત છે બસ જો આ ગરમી તો પડવાની જ છે બસ એની સાથે સાથે આપણે થોડાક ધ્યાન રાખવાનું જોઈએ કે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા જોઈએ. ભ ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ. પૌષ્ટિક આહાર લેવો. જોઈએ. અને તડકાથી બચ ચવું જોઈએ ચાલો ત્યારે તો આપ તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો ફરી મળશું જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.